હા નમસ
હા નમસ્તે બસ મજામાં તમે કેમ છો.
બસ બસ અમે પણ મજામાં છીએ. તો શું કરો છો અત્યારે ઘરે કે પછી બાર
ના ના હવે અમાર તો શોપ છે એટલે
ઓકે ઓકે હમ તો આજે શું છે કે આપડે વાત કરીએ કે અત્યારના જમાનામાં મૂવી જે છે મૂવી છે મનોરંજન છે એ બધું ખુબ બહાર પડી રહ્યું છે કે નવા નવા મુવ વી આઈ રહ્યા છે ને નવું નવું એ લોકો આપણે ટીવી પર મનોરંજન કરાવે છે તો એ બધામાં તમારું શું કેવું છે કે એનાથી આપણા જીવન પર કઈ અસર પડે કે પછી નાના છોકરાઓ પર કઈ અસર પડે કઈક કેશો.
હા એ તો છે જ હવે ઘણી વાર મનોરંજન એવી હોય કે તેમાંથી ઘણું બધું શીખવા મળે એમ સારા મા સારુંમાં કઈ બી હોય મતલબ પરિવાર માટે એવું બધું આમ ઘણું હોય છે મતલબ તેમાં આપણને શીખવા મળે આમ કયું નવું નવુંને આમ બધી
હમ સાચી વાત છે.
હ તો હમ
હા કે શું છે દેખો અત્યારના જનરેશનમાં કેવું છે કે અત્યારે ખાસમાં બધા જ નવા નવા પિક્ચરો પડે છે તે મેં તો એવું માનું કે એ બધા પી ચરો જે છે તે અઢાર વર્ષથી ઉપરના લોક માટે હોય છે પરંતુ તે છતાં તેથી નાના વર્ષ થી ઉમર વારા જ છોકરાઓ પણ જુવે છે અને એના કારણે લોકો જે છે તેમના છોકરાઓને બગાડે છે અને છોકરાઓ એ ફિલ્મ જોઈને પણ તેમનું જીવન બગડે છે. તો તમારું એ ફિલ્મ પર શું કેવું છે કે આવી બધી ફિલ્મો બહારના પાડવી જોઈએ.
આ નાજ પડવી જોઈએ સારી ફિલ્મ હોય હા સારા મનોરંજન હોય તો એમાં શું વાતાવરણ બી સારું રે એમાં અને એમ ઘણા બધા કિસ્સાઓ હાદસાઓ થતા હોય. એ બધું આવા બધું. બધા મનોરંજના કારણે જ થતા હોય એમ
હમ હવે દેખો પેલાના જમાનામાં કેવું હતું. હા
બોલો.
પેલાના જમાનામાં કેવું હતું કે. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતા આવા કલરિંગ ટીવી પણ ન તો પેલાના જમાનામાં લોકો શું છે. કે ગુજરાત ફિલ્મ આવતી હતી ટીવી પર. ને એવું બધું જોતા હતાા પરંતુ અતાર તો બધું પિક્ચર ને એ બધું બી અલગ અલગ ભાષામાં જેમ કે. હિન્દી છે ઇંગ્લિશ છે એ બધી ભાષામાં થ ગયું હવે અત પહેલાના જમાનામાં જે પિક્ચરો ચાલ ચાલતા એતો એ અત્યારે આપ આમ અત્યારની જનરેશન પિક્ચરો જોુવા જ. નહી મળતા પરંતુ બીજી જાતના પિક્ચરો જોવા મળે છે ને મે એવું જ માનું કે. મૂવી અને એવા બધાના કારણે જે. છે તે અત્યારે જે નાના ઉંમર ના છોકરાઓ છે એ પણ એ જોવો છે અને તે પણ બગડે છે. અને અત્યારે આપડે જોઈએ કે લોકો કા તો થિયેટરમાં પિક્ચર જોવા જતા હોય અથવા તો નવું પિક્ચર પડ્યું હોય તો ફોનમાં પણ જોઈ લેતા હોય અને એમના છોકરાઓ પણ ફોનમાં જોતા હોય તો તેમના છોકરાઓ પણ તે પિક્ચર જોઈને તેમનું જીવન બગડે છે. તો તમે એના પર શું કેવા માંગશો સાચી વાત છે.
તમારી અમે હવે તો આજકાલ એવા બધા મનોરંજન આવતા છે એમ કે જે છોકરાઓ ના જોવા જોઈએ.
હા કેટલાય મનોરંજન એવા હોય છે કે છોકરાઓએ ના જોવા જોઈએ તે છતાં પણ ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ એમને કેજ ના કે તારે આવું ના જોવું જોઈએ તું સાધુન સિમ્પલ ગુજરાતી મુવી જો અથવા તો કઈ ગુજરાતી કાર્ટૂન જો પણ પરંતુ એવું નથી માનતા અને એવું
હા બરાબર છે એ તો ને વે ગુજરાતી જોઈએ નીતર પછી ઘરે હવે એ પણ આવે છે હવે કેવી સિરિયલો પણ આવે છે હવે આ તારક મહેતા આવે છે તો તારક મહેતામાં પણ એવું બધું ઘણું બધું શીખવાનું છે કે મો ટાની કેવી રીતે રિસ્પેક્ટ કરવાની અ ઘરમાં બધા મા બાપનું ને લોનું કેવી રીતે સન્માન કરવાનું આમ આદર કરવાનું મિત્ર હવે આજકાલ ના છોકરાઓ મા બાપની સામે બોલે છે આમ તેમ એ બધું મૂવી બધી જોઈ જોઈને જ બધા બગડે છે એમ. તો ઘણું બધું આવા સિરિયલો પણ આવે. છે એમાં ઘણું બધું શીખવા પણ મળે છે છોકરાઓ ખો દિવસ તારક મહેતા જોઈ છે. તો એ પણ શું અ શીખવા મળે છે કે ઘરમાં કેવી રી તે રેવાય રોજ જય જિનેન્દ્ર કરીને જવાનું આવી રીતે. તો સિરિયલો જોઈને પણ આમ છોકરા શીખ ખે આમ સારી સારી આદતો
હા પછી કેટલાક છોકરાઓ એવા હોય છે કે પી ચરો જોવે પછી પીચરો જોઈને તેમને ખરા આદત પડી ગવાય કે અત્યારે તમે એવું સાંભળ્યું હશે કે કેટલાય છોકરા એવા હોય છે કે તેમની અ ઉમરની છોકરીઓ જોડે લવ કરે ને પછી તે લોકો પણ એને લઈન ભાગી જાય એમના ઘર વાળા ને જણાવ્યા ગર ને એવું બધું અત્યારના છોકરાઓ બધું મવી જોઈને જ શીખે છે તમારું શું કેવું
બરાબર.
એટલે મેં તો એવું જ કઉ છું કે પેલ્લાના જમાનામાં લોકો જે છે તે ગામડે ગામડે નૃત્ય કરવા આવતા હતા અથવા તો સરકસ કરવા જે લોકો આવતા હતા એના જેવી તો કઈ મજા જ નથી એટલે આવું જે હોય તે એવું રહેવું જોઈએ તો શું છે કે ગામડામાં મનોરંજન પણ થયા છે અને લોકોને એ મૂવી ને એવું બધું જોવાની ટેવ પણ ઓછી પડે.
હા એ છે હવે આજકાલ ના એવા હોય છે કે આ દુનિયા આટલા બધા કિસ્સાઓ થાય છે હાત્સા થાય છે ઘણા જણા આત્મહત્યા પણ કરી લેય છે આ બધું એમાંથી બધા શીખે છે ટીવી ને મોબાઈલ ને આમાં બધી મુવી ને એમાંથી બધું.
હમ્મ. સાચી વાત છે. મે મેં તો ચાલો આપડે સમજ્યા કે દેખો હવે તમારે ઘરની દુકાન છે. મેં કોઈ પ્રકારે જોબ કા તો ધંધો કરતો હોવ તો જે લોકો પિક્ચર બનાવે છે એ લોકોને પણ પૈસા મળ તા જ હશે. પરંતુ તે લોકો અંદર એવા એવા સીન બતાવે ને કે શું છે કે નાના છોકરા જોવે તો તેમના પર ખર જ આદત પડે છે એટલા માટે મેં તો કહ એવું ના જોવું જોઈએ એવું ના બનાવવું જોઈએ તે લોકો પણ પોતાના પિક્ચર પર પૈસા ખર્ચીને પિક્ચર બહાર પાડે છે અને તે પિક્ચર એમનું જેટલું વાયરલ થાય એટલા જ એ લોકોને વધારે પૈસા મળે છે. પરંતુ એ લોકોને એવું નથી ખબર પડતી કેમ અમારું આવું પિક્ચર જોઈને એમના છોકરાઓ બગડશે. તેમના છોકરા પર ખોટી નજર જશે એવું એ લોકો સમજતા નથી અને જોયા જોયા વગર એ લોકો પિક્ચર દ છે બહાર પાડી દેશે. એટલે અત્યારની જનરેશન ના છોકરાઓ જે છે તે એકદમ બગડે
હા એ તો બરાબર જ છે. આજકાલના બધા મનો ને એવા આવતા. એ ને બધા
હમ એટલે મેં તો એવું જ કવ કે પહેલાના જમાનામાં લોકો જે છે તે ગામડે ગામડે બધું સરકસ એવું કરવા આવતા હતા એમ જેવી તો ક મજા જ નથી.
હા હમણાંની ટાઈમમાં પણ ચાલે છે બધા બહુ આવે છે સરકાર બસ આવે છે એક્ઝિબિશન આવે છે બધા મેળા આવે છે પણ એ તો નહી હવે બધાને વધારે તો મોટી મોટી સિટીઓમાં ને એવામાં તો બધા એ લોકોને આ જ વધારે ગમે છે આમ હું બી જવાનુંને એવું બધું.
હમ્મ સાચી વાત છે.
હા. પછી રાતના રાતના બધા આમ વધારે મોડી રાતે સુધી ફરવાનું ને એવું બધું ને પછી અ પછી આવા બધા કિસ્સાઓ થાય છે એનાથી કેટલું નુકસાન થાય છે પરિવારોમાં
હ અત્યારે એવું જ છે સાંભળું કે લોકો જે છે તે ગામડામાં રહ્યા કરતા વધારે કેટલાય લોકો એવા છે કે સિટીમાં રવા જાય છે અને સિટીમાં પછી શું છે કે સિટીમાં તો બધું નજીક નજીક જ હોય કે જેમ આપડે ગામડું કેવું થોડું દૂર હોય. હવે સિટી માં તો પેલું થિયેટર છે મવી જોવાનું છે ને આવું બધું તઈ આવતું જ રહેતું હોય એટલે જેવું નવું પિક્ચર પડે એવું કેસે કે ચાલો જોવા જઈએ. એટલે રોજ એ દવાનું કે તો કે અઠવાડિયે ર નવું પિક્ચર પડે તો જોવા જવાનું એમ તો એવું જોવા જાય અને પછી પણ બગડે છે એટલે અત્યારે તો લોકો સિટીમાંથી ગામડામાં કોઈ જવા માટે રાજી નહી પરંતુ બધા સિટી માં જ જવા તૈયાર છે પણ મેં તો એવું જ કહઉ છું કે ગામડામાં રહેવું સારું અને ગામડાનું જીવન જ સારું કે કઈ પણ આવું નાટક ને એવું બધું કરવા માટે મનોરંજન કરવા માટે લોકો આવે જ છે પણ જે સિટીમાં જનારા લોકો છે તેવું સમજતા જ નથી કે ના ગામડા માં પણ મજા આવે એવો જ છે
હા એ તો તમારી વાત બરાબર સિટી માને ગામડામાં બહુ ફરક પડે છે સિટીમાં રહેવા રહેવાનું ને બધું અલગ જ હોય છે રહેન સહેન અલગ જ હોય છે અ સિટીમાં હોય તો આ રહેવાનું પહેરવાનું બધું નઈ બગડવા વાળા પણ બગડી જાય છે એમ
હા સિટીમાં જેને બગડવા વાળા બગડી જ જાય છે એવું
હા ને ગામડામાં કેવી રીતે ગામડામાં એટલે એટલી નોલેજ હોતી નથી આમ ગામડામાં એવી રીતે જ પછી રવાનું હોય છે કે કે એ લોકોને પછી બહાર ન કઈ ખબર જ નથી હોતી ને બસ એ લોકો એ લાકોમાં જ મસ્ત મજા રહી છે
હમ એ લોકોને કઈ ખબર જ નથી પડતી કે આગળ અમારી જોડે અમારા જીવન પર કે એની પર શું અસર પડશે એવું એ લોકોને ખબર જ નથી પડતી અને તેઓ તેમના મનની મરજી નુજ કરે છે એલા માટે હ એટલે એટલા માટે અતાર બહુ બગડી રહ્યા છે
એટલે જ ગામડા કરતા સિટીઓમાં વધારે કિસ્સા થાય છે આવી રીતે બહુ હ થતું હોય છે કઈ ને કઈ કઈ ને કઈ
હા સારું ત આપડે પછી વાત કરીશું
સારું
સારું સારું
હમ